હલો
છો
મજામાં તમે કે્યામ છો મજામાં
હા બસ મજામાં
હમ હમ કેવું ચાલે
બસ સારું ચાલે છે
હમ હમ
તમે મે તમને એટલ કોલ કર્યું હતું ક્લા સ કર ત ને સાયબર સિક્યુરિટીના હા તો એમાં શું હતું
એમાં છે ને હા સૌથી પહેલા પણ છે ને તમને નેટવર્કિંગ આવડવું જરૂરી છે. એટલે સૌથી પહેલા તમારે નેટવર્કિંગ કરવું પડે એમાં કેવું હોય કે તમારું ટ્વેલ્થ પછી તમે કરી શકો, ટ્વેલ્થ પછી ભી અગર તમારે જોબ લેવાની હોય ને તો તમારું બેચલર ભી હોવું બેચલરસ છે એ તમારું સેમ ગોલાથી હોવું જોઈએ ટેકનિકલ બેકગ્રાઉન્ડથી કારણ કે આઈટીનો કોર્સ છે, એટલે તમારે કેવું હોવું જોઇએ બીસીએ હોવું જોઈએ. તો બીએસસી હોવું જોઈએ કા તો બીટેક હોવું જોઈએ એવી રીતે હોવું જોઈએ અને રેગ્યુલર બેસ પર તમે ડિગ્રી કરેલી હોય ને એવું હોવું જોઈએ. એક્સર્નલ બેઝ ઉપર તમારું બે સૌથી પહેલા છે ને હા ફૂલ ટાઈમ જોઈએ અને સૌથી થી પહેલા તમારે નેટવર્કિંગ આખું હવે નેટવર્કિંગમાં કેવું હોય, હા નેટવર્કિંગમાં કેવું હોય કે એમાં મલ્ટિપલ કંપની હોય એના કોર્સ જેમ કે, મે ચાહતી કોર્સ કર્યું તું ને એમાં સિસ્કો છે, તો સિસ્કો છે ને વેલનો કંપની છે તો એમાં કેવું હોય કે એમાં જેમ સીસીએનએ નો કોર્સ આવે સીસીએન એમાં પહેલા તમને બેઝિક ફસ્ટ એ પહેલો મહિનો મહિનો હોય ને મહિનો સવા મહિનો તમને બેઝિક્સ જ કરાવે બેઝિક્સમાં એટલે કેવું આવે નેટવર્ક નેટવર્ક પછી નેટવર્કમાં કોમ્યુનિકેશન કેવી રીતે થાય એના ટાયપ્સ આવે. કનેક્ટિવિટી કેવી રીતે બનાય જેમ કે આપડે વાઈફાઈ ને એવું વાપરીએ તો એ બધું આવે વાયરલેસમાં પણ વાયર્ડ થી કનેક્ટિવિટી છે તો વાયર્ડ કનેક્ટિવિટીને કેવા ટાઇપ પછી આઈપી કેવી રીતે અપાય કોઈ યુઝર્સ ને એના કેવી રીતે ટાઈપ હોય એ આવે અને પછી ડિવાઈસીસ ની કન્ફિગરેશન આવે સ્વિચ છે, રાઉટર છે હવે તમારું સેમ નેટવર્ક હોય તો તમારે કોમ્યુનિકેશન માટે સ્વિચ જોઈએ. તો હવે એમાં તમારે બહુ બધી કન્ફિગરેશન આવે એમાં સોફ્ટવેર્સ આવે પેકેટસર્ મલ્ટીપલ સોફ્ટવેર જેમાં તમને બ ડિવાઇઝિસ તેમજ સ્વિચિંગ તમે કરો ને તો સ્વિચમાં બહુ બધી ટાઈપની સ્વિચ આવે એની કન્ફ્યુ કન્ફિગરેશન આવે, એ તમને કન્ફિગરેશન કરતા આવડવી જોઈએ એવી રીતે સ્વિચિગ તમે ઘણી સેમ લનમાં તમને કોમ્યુનિકેશન આવડે, પછી તમા ડિફર લન કોમ્યુનિકેશન કરવાનું હોય તો પછી તમને રાઉટર જોઈએ, હવે રાઉટરમાં કેવું હોય પાછું ત્રણ રીતે હોય રાઉટિંગ ત્રણ રીતે થાય. સ્ટેટ ટલ એને કદ મપો અને એમાં ભી બહુ બધા પ્રોટોકોલ આવતા એવી રીતે બધા પ્રોટોકોલ હોય એ કફિગેશનને બધું આવડવું‌ જોઇએ. એ બધું પતે ને પછી તમને સિક્યોરિટી આવડે. આ તો શું થાય આનાથી આર્કિટેકચર બનાવતા આવડે કે ભઈ મારે મારી કંપનીમાં કોઈ નેટવર્ક સ્ટ્રક્ચર રેડી કરવું છે. તો હું કેવા ડિવાઈસ લગાવી શકું, કેવી કનેક્ટિવિટી આપી શકું, કેવી રીતે કોમ્યુનિકેશન કરાવું. એવું વધુ આવે આમાં, પણ બનાવી સિધું તમે નેટવર્ક કન્પિગર કરીને પણ પછી એને સિક્યોર ભી તો કરવો પડે ને ટેક્ થઈ ગયો હતો.
હા હા
પછી કેટલા ટાઈપ ના અટેક્સ હોય એ બધું તમારે ભવું પડ પછી એને સિક્યોર કરવા માટે ફાયર વોલ ફાયર વોલ છે નેલા કેયોરિવાઈસ હ હા તમે ટેકનિકલ બેકગ્રાઉન્ડ થી છો
હા મેં બીસીએ કરેલું છે આ ફાયરબોલ મેં સાંભળ્યું છે મે હ છે ને આ કોર્સ કરવાનું વિચાર્યું મેં તમારું જોયું તું ને પ્રોફાઈલ
ઓકે
કરવાનું વિચાર્યું હતું ત મેં યુટ્યુબમાં જોયું ત આ વિડીિયો
હા
કે તો તમે જોયું બાયર બોલનું
હા એટલે ફાયર રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે નેટવર્ક ને સિક્યોર કર એમાં કેવું પોલિસીને હું લાગે ઇતિ વાડી પોલિસી આવે ડિફરન્ટ ટાઈપની કે તમારે કોને અલાવ કરવો છે આ તમારું નેટવર્ક છે કે નહીં કોઈ બીજાનું નેટવર્ક જગ લે લના કોઈ એ હું નેટવર્ક દેખાય ને તો આ ડિવાઈસ એવા નેટવર્ક ને ડિટેક્ટ કરી લે અને પછી આપણને નોટિફિકેશન આપે એટલે એવી રીતે આપણને ખબર પટલે આપડણે નેટવર્કને જ સિક્યોર કરે કોઈ અટેક થાય છે કોઈ નવી પેટર્ન આવે તો આપણને સિક્યોર કરે પોલિસી હોય રૂલ્સ હોય એ બધું કન્ફિગરેશન કરવું પડે કેવું થ ઓર્ગેનાઈઝેશન બેઝ ઉપરાય તમારે કેવી કંપનીમાં જોબ લેવી છે ને હવે કંપનીમાં કઈ રિક્વાયરમેન્ટ છે ને એ પ્રમાણે ફારવર્ડ કરવી પડે બઉ વધી ફાર બોલા સિસ્કો ની આવે પાલવોલ્ટો ની આવે ફોટીનેટ ની આવે એવી બહ
હા સોન પલી સોની મે મે વિડીયો એ વિીડિયો સોનિક વોલને જોય હતી
હા એ સોનિક પોલ ની બી ડિવાઈસ ની આવે છે હા એકસોની લમાં બી આવે છે અને એમાં બી કેું લોગસ ને એવું બધું આવે શું એક્ટિવિટી થાય છે ને બધું એમાં દેખાડે કયા યુઝરે શું એક્ટિવિટી કેટલા આવે એના આખા લોંગસ સોનિકલ વાળમાં
એ એ તો આપણે જે જે કઈ એમાં જે જે કઈ ચેન્જીસ સા એ બતાવે એમ
હા બધું જ બતાવે કયા યુઝરે કયા ચેન્જ કર્યા એ બધું જ બતાવે
હા
એ રીત નું હોય એટલે તમારે કેવું પેલા કંપની જોવી પડે કે તમારે કઈ કંપનીમાં લેવું છે તમે કેવી કંપનીમાં જોબ વિચાર છે કા તો બધી ફાયરવોલ શીખવી પડે તમારે આા તો તમારી કંપની ફિક્સ હોય ને તો તમને ખબર પડી જાય કે આ કંપનીમાં આ ફાયરવલ ચા તો તમારે બધી શીખવી ના આપડે ખાલી એક કંપનીની ફાર્મર શીખ તમારી કં જોબ કંપનીમાં ચાલતી હોય તો પછી તમને એના બેઝ ઉપર ઈઝીલી જોબ મળે
હાલે મેં થોડું ઘણું રિસર્ચ કર્યું હતું સોફોસને ફોર્નેટ માં સારું રહે છે તેમાં જે હા ઈઝીલી કમાન્ડ યાદ રહી જાય છે મે બે દિવસ વિડીિયો જોય યુટ્યુબમાં હા
એમાં સર્ટિફિકેટ બી પ તમારે કરવા પડે
હા
કં્પનીમાં સારી જોબ જોઈતી હોય ને પછી આ તો યુટ્યુબ ને એમાંથી આપે શીખ તો ના ચાલે પછી એમાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ આવે એની બધી અલગ અલગ પ્રાઇસ હોય તો પછી તમે એ સર્ટિફિકેટ લો ને તો સારું તમે સર્ટિફાઇડ કેહવાય તો તમને જોબ ઇઝલી
બરાબર છે
હમ
પેડ હોય છે સાર્ટિફિકેટ
હા સર્ટિફિકેટ ફેડ હોય તમે કયું ઓર્ગેનાઇઝેશન લો છે એમાં ઇન્ટરનેશનલ ડોલર માં પ્રાઇઝ પણ
ઓકે તો આમ કેટલા એસ્ટિમેટ કેટલી પ્રાઇસ હોય છે
એટલે આપડે ફાયર વોલ ની કરીએ ને તો ત્રણસો સાડી ત્રણસો ડોલર એવી પ્રાઇસ હોય એટલે સમજો ને કે આપણને કેટલામાં વીસ હજાર બાવીસ હજાર પચીસ હજાર એવી રીતે પણ.
બરાબર છે.
હા એમાં અલગ અલગ ટ્રેક હોય બિગિનર નું લોજ હોય. ઇન્ટરમિડિયેટ નું લો છો કે એડવાન્સ લેવલ નું લો છો એ પ્રમાણે હો
અને કેવું હાર્ડ કઈ નથી હોતું ને નેટવર્કિંગમાં
એટલું બધું હાર્ડ નહી હોતું જો તમારું ટેકનિકલ બેકગ્રાઉન્ડ છે તો તમને વાંધો નહી આવે નોન ટેકનિકલ હોય બી કોમ કે એવો તો તમને વાંધો પડે પણ ટેકનિકલ બેકગ્રાઉન્ડ હોય ને તો એટલું
બરાબર છે
હા
હ એટલે મેં વિચાર્યું તું તમને કોન્ટેક્ટ કરીશ તમે કરેલું છે તો તમે કઈ એના વિશે વધારે જાણો અને યુટ્યુબમાંથી તો કઈ વધારે ખબર પડે ના
ના ના તમારે ઇન્સ્ટિટ્યુટ થી જ કરવું પડે યુટ્યુબ માટે કેવું હોયને અમુક વસ્તુ કેવું હોય યુટ્યુબ માં બધું ના બતાવે પેડ હોલ સબસ્ક્રીપશન માં હોય કેું ઇન્સ્ટિટ્યુટમાંથી ભણો તો તમને પ્રોપર ભણાવે પછી ટ્રેનર હોય તમને પ્રોપર ગાઈડલાઈઇન્સ મળે કેવી ઇન્સ્ટિટ્યુટ છે મે કર્યું હતું ને તેમાં જોબ પ્લેસમેન્ટ હતું તો તમને પ્લેસમેન્ટ મળી જતું તો સૌથી સારું તો તે અમારે જોબ શોધવાની બી ના જોબમાં
સાચું સારું છે.
હા. એ તો હોય.
હમ અત્યારે કેમ કે અત્યારે તો જો આઈટીમાં લેઅપ બહુ ચાલે છે.
હમ.
ડેવલોપર છે તેમને અત્યારે જોબ. તેમને કાઢે છે ફાયર કરે છે.
બરોબર હા એ તો જો ન્યુઝમાં આવે નવું નવું.
હા એટલે મેં વિચાર્યું કે આમાં જોઈન કરું કોર્સ
બરોબર.
હમ.
ના ના કરાય કરાય પણ મેં જે ઇન્સ્ટિટ્યુટમાં કર્યું ને ત્યાં નેટવર્કિંગ ના સ્ટાર્ટિંગ કોર્સ ત્રીસ હજાર થી થાય પછી એમાં અલગ છે વીસ છે બાવીસ હજાર પચીસ હજાર. એટલે સિત્તેર હજાર સાહીઠ હજાર સુધી ના કોર્સીઝ બેગિન્નર અલગ અલગ લેવલ પ્રમાણે અલગ અલગ ફી. એટલે લેવાની એટલે સ્ટાર્ટિંગ કરવું હોય ને તો બિગિનર નો. કોર્સ લેવાય પેલા પછી આપણને ફાવે તો પછી. આપડ આગળ કંન્ટિન્યુ કરાય.
હા અને કેટલા કલાકનું હોય છે ત્યાં.
એટલે કેવું હોય ડિલ્લી છે ને ડોઢ કલાક ન લેક્ચર હોય સોમવાર થી શુક્રવાર શની રવિ. રજા હોય એને ડોઢ બે કલાક નો હા શનિ રવિ રજા. હોય કોર્પોરેટ ટ્રેનિંગ જે હોયની જેમ એટલે. પાંચ દિવસ લેક્ચર હોય દોઢ કલાક ના એટેન્ડ કરવાના.
બરાબર છે.
હમ્મ એ રીત વાત.
અને પછી તે મારે બેસવું હોય
હા. હા એટલે એ લોકો જોડે હોય છે આમ તો પ્રેક્ટિસ લે છે પણ હવે કેવું હોય એમાં એમની અનુકૂળતા હોય એ લોકો જોડે જેમ. લંચ બ્રેક હોય એ લોકો જો સ્લોટ ખાલી હોય ને તો તમને પ્રેક્ટિસ માટે બેસવા દે. નહી પછી તમને ઘરેથી. કરવું પડે હવે એમને બહું વધારે એડમિશન હોય ને લોકો જો જગ્યા ના હોય તો પછી ના બેસવા. ઇન્સ્ટિટ્યુટ તો તમે આખો દિવસ બેસી શકો કોઈ તમને કશું ના કે.
હમ.
એ રીતનું હોય.
સારું સારું.
સારું તમાર કઈ કામ હોય તો તમે મને કજો હું તમને વાત. કરી આપીશ ઓકે આવજો હા.
હા.